હલો
હા, કેમ છે, બેન
હા, હું મજામાં છું તમે કેમ છો
હું, પણ મજામાં
તમને મારી અવાજ આવે છે.
હા, હા
હા, તો સારું આજે આપણેે છે, ને સરકારી યોજનાઓ વિશે વાત કરીશું સરકારી યોજનાઓ સામાન્ય લોકોમાં ભલા માટે આ બનાવામાં આવે છે. તેવો ઉદ્દેશ નાગરિક નાગરિકોને આર્થિક મદદ સુરક્ષ સા અને સારી સુવિધાઓ આપવાનો છે, આ યોજનાઓમાં થી આપણું જીવન સરળ બને ઉદાહરણ તરીકે દીકરી ના ભવિષ્ય માટે સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવે છે તમને ખબર છે, આના વિશે
હા, હા
હા, હા આમાં છે ને, પૈસા બચાવીને દીકરી ના શિક્ષણ અને લગ્ન ન ખર્ચ આસાનીથી નીકળી શકે છે. સરકારી યોજનાઓનો જો હું ફાયદા ની વાત કરું ને તો ગરીબ પરિવારને એ સસ્તા અનાજ અને મગ કાન માટે પૈસા મળે છે, આર્થિક મદદ તેને કહેવાય અ પછી એના પછી, નાની બચત યોજનાઓથી ભવિષ્ય માટે સુરક્ષા સા મળે છે આ યોજનાઓ સમાજના દરેક વર્ગને આગળ લાવવા માટે મદદ કરે છે. આ યોજનાઓ લાભ લેવા માટે તમારે તમારી નજીકની બેંક ઓ પોસ્ટ ઓફિસ અથવા સરકારી કચેરીનોો સંપર્ક કરવો જોઈએ. સાચા સમયે ફોર્મ ભરીને તમને દીકરીના લાભ લાભ માટે તમે એનો લાભ મેળ. મેળવી શકો છો અને આપડે સરકાર ખેડૂતો મહિલાઓ વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિક. માટે પણ અલગ અલગ યોજનાઓ ચલાવે છે આ યોજનાઓની સામાન્ય માણસ મુશ્કેલ સમયમાં મોટી રાહત પણ મળે છે. અને જો હું ખેડૂતોની યોજનાઓ વિશે વાત કરું ને તો ખેડૂતોને બિયારણ ખાત સ્તર અને પાક વીમા માટે આર્થિક સહાય મળે છે. આયુષ્માન ભારત જેવા યોજનાઓ માટે ગંભીર બીમારીઓ મફત ઈલાજ. કરે છે આપણાને જો તમે અ આયુષ્માન કાર્ડ વિશે હું વાત કરું ને તો કેટલાક ગરીબ લોકો હોય છે, ને તો તે લોકોની પાસે પૈસા પૈસા હોતા નથી તો તે લોકોએ છે, ને આયુષ્યમાન કાર્ડ બનાવી લેવું જોઈએ કેટલાક નાગરિક ને તો આ ખબર જ નથી કે આયુષ્યમાન કાર્ડ શું છે. તે તેમાં માટે છે, ને આપણે આયુષ્યમાન કાર્ડમાં શું છે, કે આપણે એ આયુષ્યમાન કાર્ડ બનાવી દેએ ને તો તેમાં પાંચ થી છ લાખ નો કઈ અ આપણને મદદ મળે છે અને મહિલા, મહિલા લો માટે જો છે દીગરીઓના શિક્ષણ અને મહિલાઓને પોતાની પગભર થવા માટે લોન પણ મળે મળે છે. અ તેમજ ઘરના ગડપણમાં નિયમિત આવક મળે તે માટે પે નશન ની સુવિદા પણ ઉપલપઢ છે. ધંધો શરૂ કરવા હોય ને તો સસ્તા વ્યાજે સરકારી લોન પણ સરકાર આપે છે. આ બધી યોજનાઓ સાથે લાભ મેળવવા માટે આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર અને બેંક ખાતું હોવું. ખૂબ જ જરૂરી છે ડિજિટલ ઇન્ડિયામાં ઇન્ડિયા ના કારણે હવે તેમને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો. તમે શું કેવા માંગો છો આ સરકારી યોજનાઓ માટે. હ
જેવી રીતે તમને હજુ કીધું કે સરકાર આપે યોજનાઓમાં બધું. લાભ આપે છે જેમ કે સુકન્યા છે એવું બધી યોજનાઓ છે. જે આપણા જીવનમાં બણુ સહયોગ આપે છે જેની સરકારે.
હ
આ યોજનાઓ નીકાળી છે એ બધું જ આપણા જીવનનો સહયોગ કરે છે જેમકે અમુક યોજનાઓ હજુ છે. સરકાર સરકાર દેશના નાગરિકોના જીવનમાં સુધારો લાવવા માટે વિવિધ કલ્યાણકારી યોજના મકવામાં આવે છે આ યોજના ન મુખ્ય કારણ જે હોય એ છે ગરીબ ગરીબી નો ઘટાડવો શિક્ષ શિક્ષણ ન પ્રોત્સાહન આપવું આરોગ્ય સેવા સુધી ારવું ખેડૂતો ન સ સહકાર દેવું આ મહિલાઓ તથા વડીલોનુંશક્તિકરણ કરવી જોઈએ
હ
સરકારની યોજનાઓથી સમાજ દરેક વર્ગનો લાભ મળે છે. અને અને દેશના સ્વર્ગી વિકાસમાં મદદ કરે છે ખેડૂતો માટે સરકાર પાક વીમા ખાતર સહાય સિંચાઈ યોજના અને કૃષિ લોન જેવી અને યોજનાઓ ચલાવે છે આ યોજનાઓથી ખેડૂતોને આર્થિક સુરક્ષ છા મળે છે અનેક ખેડૂતોમાં ઉત્પાદન વધે છે. વિદ્યાર્થીઓ માટે અ શીષ્યયુ, યુક્ત મોફત પાઠશલાઓ સાયકલ સહાય અને ઉચ્ચ શિક્ષણ, માટે લોક જેવી યોજનાઓ ઉપલબ્ધ આયોનાઓથી ગરીબ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આભ અભ્યાસ ચાલુ રાખવામાં મદદ મળે છે. અને એવું છે. ને કે મહિલાઓ માટે પણ કઈક રોજગાર છે, જેમ કે સ્વરોજગાર યોજના સહાય સશક્ત સહાય, યોજના માતૃત્વ સહાય અને કૌશલ વિકાસ- જેવી યોજનાઓ ચલાવવામા સરકાર દ્વારા આવે છે. આ યોજનાઓમાં મહિલા શું છે, કે આત્મનિર્ભર બનાવે છે, જેમ કે અનેક અને તેમના જીવનમાં સુધારો કરે છે. એ એવું હોય ને કે વડીલો દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા લોકો ન પણ આમાં પેન્શન સરકાર એવું છે કે પેન્શન કાઢ્યું છે. અ તેમનો આરોગ્ય સહાય અને કલ્યાણકારી લાભ આપવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રમાં સરકારી હોસ્પિટલ છે જેમકે મુફત અને મુફતમાં આપણે ઈલાજ કરે છે અને બહ કમ અ કમ એવું કિંમત હોય કે બધા જ લોકો એમાં પોતાની સ્વાસ્થ્ય માટે કઈક એવું જે તમે હવે કીધું કે આયુષ્માન યોજના જેમ છે. કે સરકાર એમાં મફત ઈલાજ કરે છે બધા મોટામાં, મોટા બીમારી હોય તેનો ઈલાજ સરકારે જ કરી આપ છે, તો એવું હોય. કે રોજગાર વધારતા વધારવા માટે પણ સરકાર, આપણેે કઈક અમુક યોજનાઓ કા્યા છે. જેમ કે કૌશલ વિકાસ સ્વ સ્વરોજગાર યોજના છે. અમલ આ બધા અમલ કરવામાં આવે છે, આ યોજનાઓનો નવી તકો આપે છે, અને દેશના વિકાસ માં તેમનું યોગદાન વધારવામાં મદદ કરે છે.
હ
એવું કઈક અમુક યોજનાઓ, તમે હજુ મને કઈક માહિતી આપશો કે એવુ કઈક યોજનાઓ હજુ છે, કે મને એમની માહિતી ન હોય
હા, હુ આપું છુ, ને તમને તો મેં જે પણ કીધું ને તો ખુબ જ સરસ કીધું છે, કારણ કે આમાં શું છે, કે સરકારી યોજનાઓ એટલી બધી છે ને કે આપડણે વાતો કરીએ ને તો ઓછી જ પડી થઈ જાય, જાણે કે મહાન સહાય પીએમ આવાસ યોજના હેઠળ ગરીબ અને મહ વર્ગનુ, પાકુ ઘર બનાવવા માટે સબસિડી પણ મળે છે. સરકારી, શાળાઓમા મફત ભણતર પુસ્તકો ગણવેશ અને સ્કોલરશિપ વ્યવસ્થા હોય છે. અને પછી, તેના તેના પછી હુ વાત કરુ રોજ રોજ સર માટે તો મનરેગા જેવી યોજનાઓ ગ્રામી્ય વિસ્તારમા, લોકોને વર્ષમાં સો દિવસ ની રોજગારી આપે છે, અને વીજળી અને ગેસની વિશે હુ વાત કરુ, તો રસ્તા દરે વીજ જોડાણ અને ઉજ્જવલ યોજના હેળ જો, મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. અને સ્ટાર્ટઅપ અ લોનની જો હું વાત કરું તો એમાં છે ને મુદ મુ્ર યોજના કરીને એક અ અ ગેરંટી અ, ગેરંટી વગરની બિઝનેસ શરૂ કર કરવા માટે પણ લોન મળે છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ અને, સેવા સેતુ કાર્ય દ્વારા હવે ગુજરાત સરકાર આ બધી સેવાઓ ગામડાઓની સુધી ઘર આંગણેે પહોંચાડે છે છે તમે જો ઈચ્છો છો ને કે તમે આ બધી સુવિધાનો લાભ લ્યો તો એ સરકારી યોજના વિશે તે અ બધી જ જગ્યાએ આપણાને જ્ઞાન આપવા માટે આવે છે. તો આપણે તે પ્રમાણે બધી જગ્યા થી વાતો કરીને અને આ બધા સુવિધાઓનું છે ને લાભ ઉઠાવવું જોઈએ અને અ મફત શિક્ષણ માટે જો હું વધારે વાત કરું ને શિક્ષણ વિશે તે તો શિક્ષણમાં વધા કરતા વધારે છે ને અ જો આપણને મફત સ્કૂલ થી ભણતર અને પુસ્તકો બધું મળી જાય છે ને તેમાં આપડા ગરીબ લોકોને ખૂબ જ ફાયદો થાય છે અ સરકારી યોજનાઓ દેશ વિદેશના છે. એ અ. છેવાડાના નાગરિક સુધી સુવિધાઓ પહોંચાડવાનું કામ કરે છે આ યોજનામાંથી સામાન પરિવાર ખર્ચમાં મોટો ઘટાડો થાય છે અને જીવન ધોરણ અ સુધી પ્રે છે આપણે આજકાલ ના જમાના હવે છે ને ડિજિટલ ગુજરાત થઈ ગયું છે. તો તેમાં આપણાની બધી સુવિધાઓ છેને, ઓનલાઈન આપણાને બધું ખબર પડી જાય એ તે પ્રમાણે આપે છે. બધા વિશે છેને, જાણકારી લઈને અને આ બધી સરકારી યોજના વિશે છેને, આપે લાભ ઉઠાવવો જોઈએ અને ખાસ કરીને જો હુ વાત કરુ ને બીમાર લોકો, માટે તો તેમના માટે બી જો આપણાને સરકારી યોજનાઓમાં જે આ હમણા, વાત કરી ને મહાકાર્ડ ને ઈશ્ર આ બધા કાર્ડો ઘણા બધા સરકારી આપણા માટે ઉપલબ્ધ કરાવિયે છે. અને મકાનો વિશે વાત કરીએ કેટલાક લોકોનું મક પણ નહી. બની શકે તો તેના માટે જે આ સબસિડીઓ મળે છેને, આજકાલ બધા લોકો લોકોને, પોતાનું ઘર મળવાનું બહુ આસાન થઈ ગયું છે, ગરીબ લોકોને સરકાર તો ઘર પણ બનાવી આપે છે. તમને ખબર છે, કે વચ્ચે તો બધાને આ શૌચાલય બનાવવાની પણ કામગીરી ચાલુ રાખી હતી આ સરકાર આપણા માટે ખુબ જ સારી સારી યોજનાઓ લાવે છે, અને આપણે બધા આમાં મળીને છે ને તો લાભ ઉઠાવવો જોઈએ અ તમે શું કેવા માંગો છો આ વિશે તમે તમને આ જને માહિતી આપી સારી લાગી.
હા તમે જેટલું જ સરકારી યોજનાઓ વિશે મને માહિતી આપી એ ખુબ જ સરસ હતી મને ખૂબ જ એ સરકારી યોજના માં અ માં જ જે તમે માહિતી આપી એ મને બહું સંતુષ્ટ કરી છે તો આ આ સરકારી યોજનાઓ વિશે તમે જે મને માહિતી આપી એ માટે હું તમને બહુ આભાર મા માંગુ છું કે તમે આટલું બધું માહિતી આટલું બધું સમય ફાળવીને મારા માટે કાઢ્યું તમે ખૂબ તમને ખૂબ ખૂબ આભાર.
આપનો બી આભાર.